બસ મજામાં છે.
બોલો બોલૉ.
બસ બેઠો જોવું તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
ચાલો ને, આજે આપણેે એક ટોપિક પર વાત કરીએ ઓનલાઈન ખરીદી.
એ ખુબ સરસ વિષય છે. ઘણો મહત્વનો બની ગયો છે.
હા, પેલા લોકો બજારમાં જઈને વસ્તુ ખરીદતા હતા.
હવે તો ઘણા લોકો મોબાઈલ અથવા કોમ્પ્યુટર થી પણ ખરીદી કરે છે.
હા, ઓનલાઈન ખરીદીનો અર્થ શું છે?
મારા મતે ઓનલાઈન ખરીદી નો અર્થ ઇન્ટરનેટ ની મદદ થી વસ્તુ પસંદ કરીને ઘરે મંગાવી તેને ઓનલાઈન ખરીદી કહે છે.
ઓહો, આ પદ્ધતિથી ઘણા લોકોને સુવિધા મળે છે.
હા, ઘરે બેસીને વસ્તુ જોઈ શકાય છે. સમયની પણ બચત થાય છે. બજાર સુધી જવાની જરૂર પડતી નથી અને વિવિધ કંપનીની વસ્તુ એક જ જગ્યાએ જોઈ શકાય છે.
હા, તેની કિંમત પણ સરળ રીતે સરખાવી શકાય છે. આ રીતે સ સાચી પસંદગી કરવી સરળ બને છે. ઘણા વખત ખાસ છૂત પણ મળે છે.
તેથી લોકોને ઓ ઓછા પૈસા માં વસ્ તુ મળી શકે છે.
કેટલીક વેબસાઇટ પર ઉત્સવ દરમિયાન મોટો વેચાણ
હા, ત્યાં ઘણી વસ્તુ પર સારી છૂટ મળે આપવામાં આવે છે.
કપડાં, બુટ, પુસ્તકો અને ઘર વપરાશી વસ્તુ પણ મળે છે.
રસોડા રસોડુંમાં વપરાતી વસ્તુ પણ ઓનલાઈન મળીસ જાય છે. હવે તો
હવે તો શું કવું. ઇલેક્ટ્રોનિકની વસ્તુ પણ સરળ રીતે મંગાવી શકાય છે. મોટી મોટી વસ્તુ પણ મંગાવી શકાય છે. મોબાઈલ, પંખો, ટીવી ઘણી બીજી વસ્તુ પણ મળે છે.
ઓહો, સરસ દવા પણ કેટલાક નિયમ સાથે મંગાવી શકાય છે આપ પણ ઓનલાઈન ખરીદી કર સમય સા સાવધાની પણ જરૂરી છે.
હા, દરેક વેબસાઇટ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તમે તમારું શું તમે ઓનલાઈન શોપિંગ કરવા પસંદ કરો છો કે ઓફલાઈન શોપિંગ કરવા પસંદ કરો છો?
સાચી વાત છે. દરેક દરેક વેબસાઇટ પર આપડે ભરોસો ના કરવો જોઈએ, જેનાથી વેબસાઇટ પળ સારી અને પસંદ કરવી જોઈએ. હ, હું, તો ઓફલાઈન શોપિંગને પ્રિફર કરું છું.
ખુબ સરસ, ખુબ સરસ વસ્તુની માહિતી સારી રીતે વાંચવી જોઈએ, જે તે જ વસ્તુ આપડે ઓફલાઈન શોપિંગમાં જ ખબર પડે.
હા, બિલકુલ કિંમત પણ ધ્યાનથી જોવી જોઈએ અને કેટલી કિંમત એમ. આર. પી પર લખેલી છે ને કેટલાક કિંમતમાં આપણે આપણાને પડે છે. તે ધ્યાનથી જવું જોઈએ.
જોવાનો હોય છે ઓનલાઈન શોપિંગમાં, પરંતુ ઓફલાઈન શોપિંગમાં તો કોઈ ડિલિવરી હોતી નથી. એ આપણે જોઈ ને આપણું સામાન લઈ આવાનુ
હા, કેટલીક વાર ઓછી કિંમત દેખાય પણ પછી બીજા
સાચી વાત છે. એટલે અંતિમ ભુગતાન પહેલા બધી માહિતી જોવી જોઈએ.
હા, બિલકુલ ફોટો જોઈને નિર્ણય લઈ લેવો ના જોઈએ આપડે.
સાચી વાત છે. પણ ફોટો અને અસલી વસ્તુમાં ફરક હોય છે.
હા એટલે વારનાન પાન વાંચવું જોઈએ આપડે
હા મે અને ગુણવત્તાની માહિતી પણ જોવી જોઈએ
હાા ગ્રાહક ના અભિપ્રાય પણ ઉપયોગી હોય છે આપણા માટે
તેમાંથી વસ્તુ વિશે ખબર પડે છે
હા સારા અને ના સારા બને બંને અભિપ્રાય વાંચવા જોઈએ આપણે
હા ભુગતાન ની પણ અલગ અલગ રીત હોય છે ઓનલાઈન ભુગતાન કરી શકાય છે ડિલિવરી પછી ભુગતાન કરી શકાય છે કે અ પછી બધી રીતે માહિતી પેલા જોઈ લ લેવી જોઈએ કઈ રીતે ભુગતાન કરવું
ઓહ સરસ ઓર્ડર મૂક્યા પછી તેની માહિતી મોબાઈલમાં આવે છે પાર્સલ ક્યાં સુધી પહોંચ પહોચ તે એ પણ જોઈ શકાય છે આપણાથી આ સુવિધા ઘણા લોકો
હા આ વસ્તુ થી સમય ની બચ બચત પણ થાય છે પણ ખોટી વેબસાયટ થી બચવું જરૂરી છે
સાચી વાત છે પોતે જાહેરાત પણ શું સાવધાન રહેવું જોઈએ
કોઈ પણ સંદેશ પર તુરંત વિશ્વાસ ના કરવો અને સાચી માહિતી ની ખાતરી કરવી જોઈએ
પાસવર્ડ મજબૂત રાખવો જોઈએ આપડે પોતે બી બીજા સાથે વેચવો ના જોઈએ
સાચી વાત છે અને બેંકની જે માહિતી એ સુરક્ષિત રાખવી જોઈએ કેમ કે ઘણા સ્કેમ વધી રહ્યા છે
આ બધી વાત સુરક્ષા માટે જરૂરી છે ઓનલાઈન ખરીદીથી બજારનો વ વ્યાપાર પણ બદલાઈ ગયો છે
હા નવા રોજગારની પણ તક પણ ઉભી થઈ ગઈ છે
હા ડિલેવરી સેવામાં ઘણા લોકો કામ કરે છે હવે
ગોડાઉન અને પેકિંગમાં પણ રોજગાર મળે છે
ટેકનોલોજી સાથે વ્યાપાર પણ ફેરફાર થયો છે
આગળના સમયમાં પદ્ધતિ વધુ વિકાસ છે
પણ સમજદારી સાથે ઓનલાઈન ખરીદી કરવી જોઈએ આપણે
હા આ સાથે આપડે ઓનલાઈન ખરીદી ના સમયે યોગ્ય આયોજન થઈ શકે છે દુકાન ના સમયની રાહ જોવાની જરૂર નથી
બિલકુલ હવે ઓનલાઈન ખરીદીના બીજા મુદ્દા પર આપણે વાત કરીએ
હા
આ વિષયમાં ગન ઘણી માહિતી સમજવી જરૂરી છે આપણી માટે
હા દિવસ હોય કે રાત વેબસાઇટ ખુલી હોય છે તેથી કોઈ પણ સમય ઓર્ડર મુકી મુકાઈ શકાય છે
ઘણી વેબસાઇટ ગુજરાતી અને બીજી ભાષાનો પણ આપે છે
તેથી ઘણા લોકો તેથી ઘણા લોકો માટે સમજવું સરળ બને સરળ બને છે
હા વસ્તુને અલગ અલગ ભાગમાં જોઈ શકાય છે આપણાથી કેટલી વેબસાઇટ વિડિયો બતાવે છે વિડિયોથી વસ્તુ વિશે વધુ ખબર પડે છે
એના વજનની માહિતી પણ આપેલી હોય છે બનાવામાં વપરાયેલી સામગ્રી પણ જણાવેલી હોય છે આ બધી માહિતી થી નિર્ણય લેવું સરળ બને છે
હા ઘણી વેબસાઇટ વસ્તુ પર ગ્રેરનટી પણ આપે છે
હા ગ્રેરનટી અને વોરંટી
હા આ બધે વચ્ચે વચ્ચેનો ફરક સમજાવો જોઈએ
નિયમ અને સરતો વાંચવી પણ જરૂરી છે
વસ્તુ ગમતી ના હોય તો પાછી મોકલી શકાય છે
પણ તેના માટે સમય મર્યાદા પણ હોય છે રિટનની પ્રક્રિયા પહેલા જોઈ રિફડ ક્યારે આવશે તે પણ જાણી લેવું જોઈએ પછી મળે ત્યારે સારી રીતે તપાસ કરવી જોઈએ
વસ્તુ તૂટેલી ખરાબ હોય તો જાણ કરવી જોઈએ પેકિંગ પણ સારી હોય તે જરૂરી છે
હા મજબૂત પેકિંગથી નુકસાન ઓછું થાય છે અને ડિલિવરીની તારીખ પણ જોઈ લેવી જોઈએ કેટલી વાર વિલંબ પણ થઈ શકે છે
વરસાદ અથવા બીજા કારણોથી પણ વિલંબો થાય છે એટલે ધીરજ રાખવી જોઈએ આપે
હા ઓનલાઈન ખરીદીમાં પર્યાવરણ ની પણ વાત થાય છે વધુ પેકિંગ સામગ્રી વપરા વપરાવાથી
કચરો વધી શકે છે
હા તેથી ઓછી પેકિંગ હોય તો સારું ફર ફેરી ફરીથી વાપરાઈ શકાય તેવી વસ્તુનો ઉપયોગ પણ
સાચી વાત છે ડિલિવરી માટે વાહન નો ઉપયોગ થાય છે. તેના કારણે ઈંધણનો વપરાશ બંધ થાય છે.
આપડે આ મુ દ્દા પર પણ વિચાર કરવો જોઈએ જવાબદાર રીતે ખરીદી કર વીએ મહે મહત્વપૂર્ણ છે.
હા બિનજરૂરી ખરીદી ટાળવી જોઈએ. જરૂર હોય તેજ વસ્તુ મંગાવી દઈએ પૈસા નું યોગ્ય આયોજન પણ જરૂરી જરૂરી છે.
બજેટ પ્રમાણે ખરીદી કરવી જોઈએ ઓછી કિંમત નું જોઈને ઉલટા ઉઠાવી લેવાય ના પેલા બ ધી માહિતી જોઈ લેવી જોઈએ.
હ સાચી વાત છે સાવધાની ઓનલાઈન ખરીદી નું મોટું બાર છે. ટેકનોલો ટેકનોલોજી રોજ નવી બની રહી છે.
ઓનલાઈન ખરીદી ની પદ્ધતિ પણ બદલાતી રહે છે. ભવિષ્યમાં વધુ સુવિધા આવી શકે છે.
હા બંને પદ્ધતિ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અંતમાં એટલું કહી શકાય કે ઓનલાઈન ખરીદી એક ઉપયોગી વ્યવસ્થા છે.
ગ્રાહકને વધુ માહિતી મળી શકે. વ્યાપાર પણ વધુ સરળ બની શકે ઓનલાઈન અને દુકાન બંનેનું
હા પણ દરેક પગડે સમજદારી સાવધાની અને સાચી માહિતી ખૂબ જરૂરી છે.
બંને પદ્ધતિઓનો યોગ્ય ઉપયોગ આપણે કરવો જોઈએ.
હ આ વિષય પર આપણી વાત અયાં પૂર્ણ કરીશું મને ખુબ આનંદ આયવો.
હા મને પણ ખુબ આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને ચલો મળીએ.
હ બોલીએ આભાર